બોલો ગુરબ ભાઈ.
બોલો રણજીતભાઈ કેવું ચા છે, તમારો.
ભાઈશ એકદમ સોંત ભાઈ.
શું કરતા હતા આ.
કોઈ નહી મિત્રામાં મમ્મીને ફોન કરેલો હતો.
હમ હમ.
દીદી તે ફોન કર્યો હતો, તે વાતચીત કરતો હતો.
અચ્છા તમે અંબાજી રહો એમ ને
ના હું ન માર મમ્ી ને મારા પપ્પા રે.
હમ બેવું એમ અંબાજુ તો આમ ધામ કેવાય ને. પીટ કેવાય ને માતાજીુ હા બહ મોટું મંદિર હા ત્યાં બઉુ મોટું મંદિર છે, આમ તો
હા તધે. તો આવશે ને હવે તો એનો માતાજી નો પ્રસંગ આવશે ભાદરવી પૂનમ આવશે મેળો આવશે
હમ ભાદરવી પૂનમો આમ તો જોવુંય કે અહં પાટણના જે બધા વસ્તી હોય, ને ઘણા બધા. પેલા નાના નાના જૂથો બનાવીને ચાલવાનું હોય પદયાત્રા જેવુ તે ત દિવસ પહોંચી એકો વસ કિલોમીટર તા રોજ ન કક ત્રીસ ત્રીસ કિલોમીટર કાબ.
એટલે આ વખતે આપડું ઘર હે વળ આઈ જવાનું આપડે બે દાડા આપડા ઘેર પડ્યાે એવું બધા.
હ હા એ લાગે ને બાજર ગુનાવામાં બહુ મોટો મેળવો હોય મ હાલ તો કઈક સરકારે પ્રોજેક્ટ પાડ્યો કહ નવસોને ત્રીસ કરોડ નો આખો બનાવ વગર કોરિડોર નો બધુ
કોરિડોર ની રિંગ રોડ બને હૈ રેલવે તો લગભગ રેલવે નનું કોમકાજ ચાલુ હોય, હે.
હા રેલવે નો તો મેં જોયું તું નેટ ઉપર કે કક તેરસો કરોડ ક તો બે હજાર, કરોડ નો પ્રોજેક્ટ. અમદાવાદ થી ડાયરેક્ટ ખેડા ખેડ બ્રહ્મા થઈને ટનલ થઈને આખુ રેલવે પોહોચાડ્યો અંબાજી ગણ.
ટનલ બનાવી દીધી હ ને અંબાજી એ એનું બ્રિજનું કોમે ચાલુ હ મારા ઓપ્પન કંપની તે અથીથેન બાજુમતી જ આક આપ આવી.
એવું છે, એમને
કુંભારીિયાની જોડેથી.
હા તો દા ગબર નું ઘણુંમેવલપ
એ એગજેટ પીલોવ. એકજર કહેવાય ખબર હ પેલું જે કામાક્ષી માતા મંદિર છેને.
હા કામાક્ષી માતા મંદિર જોયું ને
હમ અંબાજીમાં એક જ છે ને બેી એક જટએ દને એકક
બરાબર તો આ રેલવે સ્ટેશન એક્ઝેક કઈ જગ્યાએ બને છેો.
અહી જ કામાક્ષી માતા નું મંદિર એનાથી થોડું અંદર હો મીટર બહો મીટર
એટલે આ જે ખેડ બ્રહ્મ વાળો જવાનો રસ્તો છે તે બાજુ તો
જે અંબાજી થી ખેડ બ્રહ્મ વાળા રસ્તે છે ને કામાક્ષી મંદિર આવે ને
બરાબર
એનાથી થોડા પેલા પાંચસો મીટર પેલા એક રસ્તોમાં અંદર જાય હૈ અ ડી કે ત્રિવેદી વાળું જે માઇન્સ છે ને પછી એ એ રોડ ઉપર જ છે હાઈવે થી સો મીટર જ છે જાજુ દૂર નહીં
બરાબરંક નવું બસ સ્ટેશન ને આખું બની રહ્યું છે
હા નવું બસ સ્ટેશન બને એનું એ બસ સ્ટેન્ડ અત્યારે તો પેલી બાજુ આ્યું હો હા ને એવું બસ સ્ટેન્ડ બને ખરી
હા સરકાર ના ઘણા બધા તો શું પેલા વિસ્તારા પ્રોજેક્ટ જેમ એવું છે એવી રીતે શક્તિ કોરિડોર પ્રોજેક્ટ નામ પાડ્યું અને એવી રીતના ક નવસો કરોડ બસ સ્ટેશન રેલવે સ્ટેશન ને પછી કો કોરિડોરે બને ને અંબાજી થી જવાનો આખો
હા અંબાજીથી બનેને ભાઈ આખો મોટો બનેને સીધો રેલવે તો ડાયરેક્ટ દિલ્હીવાળી રૂટ નીકળાય
દિલ્હી વાળો રૂટ નીકળ્યો એમ અને ત્યાંથી અમ તો જય તો અંબાજી પાછું આબુ પણ નજીક પડે ને આબુધામ
હમ આબુધા માઉન્ટ આબુ જે કોય બધું નજીક જ છે અંબાજીથી સેન્ટરમાં હોય ને એટલે ભ મજા આવે રહેવાની
તો આબુથી કેટલા કિ અંબાજીથીટ કિલોમીટર આબુ અમ પડે
આ આબુ રોડ અંબાજી થી સતર અને ત્યાથી ત્રીસ કિલોમીટર ઉપર માઉન્ટ આબુ ચ લંબા જી હતી પચ કિલોીટર માઉન્ટા ઉધર
પેલા તો અંબાજી રાજસ્થાન માં હત ગું ને
પેલા એવું હતું કે માઉન્ટ આબુને આ લોકો હાલતા હતા ગુજરાતમાં
બરાબર
અંબાજી શક્તિપીઠ જતું છું રાજસ્થાનમાં
અચ્છા
પ સરકારે ભાઈ ખબર નઈ ગુજરાત સરકારે એવું કર્યુંચુ અતન બોતા બધું ગુજરાતમાં આવતું હતું ને તોો હતાથીત લગભગ કોણ પંદર કેોળ કિલોમીટર અંબાજી છે
હમ
એટલે પછી અંબાજી ને રાખ્યું ગુજરાતમાં અને આબુ રને હાલ દીધું એ લોકોગોએ અયા
બરાબર મેં જોયું કે માઉન્ટ આબુ એ પેલું અર્બુદામાં દેવી નું બહુ મોટું શક્તિપીઠ છે એ અંદર
એ તો ભાઈ ગુજરાતમાં મને એવું ગુજરાત માં મન લાગે એવું હોત ગુજરાતમાં એવું હોત ને તો ભાઈ અત્યારે શક્તિપીઠ જે છેે ને અરબુ દનોો
હા
હા એનું નોમ કાચ વધજ ગુજરાતમાં હોત તો તો માઉન્ટ આબુ માઉન્ટ આબુ ના હોત
હમ હા એટલે ત્યાં તો શક્તિપીઠો શું માઉન્ટ આબુમાં શક્તિપીઠો મંદિરો ઘણા બધા ગૌમુખમાં હતા ગૌમુખ મંદિર શંકર નું પછી આ અર્બુદાદેવી મંદિર પ દલવા દેરા ગુરુ શિખર દત્તાત્રેય ભગવાન નું મંદિર આમ તો એક ધામ જેવું જ છે
એ
માઉન્ટ આબુ કહેવાય ધામ જેવું પબ્લિક ધામ તરીકે ઉપયોગ નહી કરતી પબ્લિક તો ઉપયોગ ખરા ભાઈ પાર્ટી માટે
ના એટલે આમ પબ્લિકને જોવું કે સેન્સ નહી કોઈ વાત ન કે ક્યા જગ કઈ વર્તન કરવુંય એમ કે
પણ એ લોકોને ભાઈ રાજ વિસ્થાનની મેન આવક જ પર્યટન સ્થળ ઉપર એ લોકો જઈએ એક કે તો હિલ સ્ટેશન હૈ આખા રાજસ્થાનમાં
આમ ધારો કે તમે મેન પર્યટન પણ હાલ સરકાર કેટલા પ્રોજેક્ટ બનાવી રહી કે હાલ એક પોઈન્ટ પોચ મેગાવોટ નો આખો પ્લાન્ટ બીિક ર બની રહ્યોયે તે હવથી એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ બની રહ્યો હો સોલર સોલર પેનલ નો મેમે એના વિશે જોયું બાજુ
મને ખબર હું અમૃત જેસલમે જો હતો. તો હુંાઈ વેચીને જોઈને જાય બધું પણ એ લોકોને ભાઈ એ લોકો અને રાજ સ્થાનમાંને પબ્લિક કરાવ છેું આટલો આટલું જ થટ પંચોતેર વર થઈ ગયા પણ ખબર નહી આજે જે બકાનેરને ના આ બાાડમેર બીિકનેર આ જૈસલમેર હૈ પછીજેસલ મેહેલ સિટી તમે લઈ લો સિટી એકદમ ગજબની બનાવી એવું લાગે હા પછી સીટી દસ પંદર કિલોમીટર બહાર નીકળો ને તો તમને એવ લાગે કેો આવું એ
હા એટલે મેન તો એમને કેવું હોય કે દરેક સિટી માં કેવું જેસલમેર જોઈએ પુર ઉદયપુર જયપુર મેન મેન જે સિટી હો--ત કિલ્લાઓ રાજા ના હતા એટલે એમને પર્યટન માટે નાખું બનાવી કાઢ્યું કે પબ્લિક કીધા કે સૌથી વધારે તો ફોરેન પબ્લિક ત્યાં આવ કે ભાઈ કે રાજાઓનું કે કેવું હતું વર્ચસ્વ રાજાઓની લાઈફ સાઈલ કેવીતે બધું જોવા આવે એમાંથી સારામાં સાર આપે જોવા જઈએ તો ઉદયપુર નો આ કિલ્લો મેન્ટેન રાખ્યો
પણ ભાઈ એમાં કેવું હોય પર્યસ્ટ્ટન સર બરોબર પણ આજુબજુને જોવું પડે ને યાર આજુબાજુના લોકો લોકોને નહી જ વિચારવાનું તો એ લોકલ પબ્લિક માટે તો કરવું પડે હવેકલ પબ્લિકને હોસ્પિટાલિટીની તમે આ રાજ જેસલમેર બાજુ જ તો એવું લાગે કે ભાઈ શું હોય કે તમે રોડ બસો બસો કિલોમીટર ઉપર કોઈ ગોમડા નહીં રોડમાં
આમ તો આપડણે જોવા જઈએ કે ભૌગોલિક રસ્તે કેવું કે આમ સિત્તે પિસ્તાલીસ ટકા રાજસ્થાનમાં રા રહેણા એકલું અને ત્યાં પબ્લિક એકમ છુરી છવાઈ રહ્યા છે કારણ કે આ હા સમજી લો કે જોધપુર આપડે ઉદયપુર થીઠક જેસલર જવું હોય. તો સાડી પાંચસો કિલોમીટર દૂર જેવું થઈ જાય પોસોમાં પચાસ જે
ભૌગોગિક રાજસ્થાનમાં લોકો ખબર નહી સરકાર કઈ ટાઈપની રાજસ્થાન માં આવે સૌથી સારામાં સારું હો ભાઈ રાજસ્થાનમાંૌથી કુદરતી ખનીજ સૌથી વધાર રાજસ્થ પથ્થર રાજસ્થાનમાંથી નીકળ્યા અમ ક્યાં ગોલ્ડ મા રાજસ્થાન માંથી નીકળી હતીી પછી ઘણું બધું રાજસ્થાન માં નીકળે ખબર નહીં આ લોકો શીખર હું કરે
એના પર આપ તમે ન્યુઝ ઉપર જોયું હોય તો વિરોધ કતો કે જે આુંબ જે આ અરવલ્લી ગિરિમાળા નું છે ત્યારે ત્યાં ખોદવાનું પેલું એક માઇન્સાધ પ્રાઈવે માળ ત્યાંને પબ્લિકે બહુ વિરોધ કર્યો હતો કે ભાઈ એમાં છેલ્લા પર્વત તો રાખવા દો કારણ કે પર્યાવરણને જતન કરો આમ દેખવા જોઈએ તો એક જ વસ્તુ એમના જોડે હાલ બાકી તો કેવું છે કે ચારે બાજુ રણ જ છે. તેના વિશે તમામે માહિતી હો
ઓય એને ખબર ને ભાઈ વચ્ચે હાઈકોર્ટમાં જ સુપ્રીમ કોર્ટમાં ચાલ્યું હતું ને પણ સુપ્રીમ કોર્ટે સ્ટે લાવ દીધો ને ભાઈ
આમ સુપ્રીમ કોર્ટટે આવથી જુનામ જૂની ભાઈ આપડે જોવા જએ જે દરો લ
હથી મોટા મોટી અરવલ્લી ની ગીરી માળ એટલે લોકો ન એવું હતો કે ભસો મીટર થી જે વચ્ચે પહાડો આવે એમનું ખનન કરવું પણ સો મીટરે ભાઈ ઘણું મોટું પહાડ કહેવાય.
હા તો એમ એમ તો કઉ છું કે બધા મોસ્ટલી જે અરવલ્લીની ગીરી મારામાં હોય એમાં એસી ટકા પર્વત જે છે એસી ટકા ડુંગર છે એ બ બ સો મીટર ની નીચે જ છે બધા સો મીટર ની નીચે આપડે કાપવા જો તો શું થાય
મને તો એ નહીં ખબર કે દેશની સરકાર ભાઈ જે વસ્તુ હ અને તમારે ભાઈ વસ્તુ કરવી તો આ જેસલ માજું નકરી જમીન જ પડી કરણ જે કરવું એ
એટલે સરકારે એવું પેલું પ્લાન બનાવ્યો છે ને કે એક પોઈન્ટ પોચ મેગાવોટનો આખો પ્ન એક પોઈન્ટ પોચ મેગાવોટો આખો પ્નનાવે છે
અલે ભાઈ એ તો સોલર તો બરોબર હ આપડણે સોલર ની તો ના નહી પાડતા કે એ જરૂરી છે તો એ બાજુ જમીનું હોય ઇમ નીમ પડીએ તમે ગમે તેમ કરી જેમ આપણે ગુજરાત સરકાર હો બરોબર આપડે આ બાજુ નર્મદા ચયા સીડે
નર્મદા આપડ મધ્યપ્રદેશ ના છેડે હમ
હ તો એનું પોણી ડેટ કચ્છમાં આવે મતલબ આ સેડે આવી રહ્યો તો ગુજરાતે ભાઈ પૈસ તો ખર્ચો કર્યો ને
હ પણ ત્યાં આપડણે જોવા જઈએ તો એમના જોડે કોઈ એવા રસ્તા નહી કે એમના જોડે કો આમ છે કે આવ હાલ મે જઈ પમાં લાસ ન્યૂઝ પર દેખું કે જયપુર માંથી જે લી નદી આવે છે એ નદી નું નામ હું ભૂલી ગયો નદી આખો પ્લાન્ટ બનાવ્યો છે બીકાનેરુ થી પાણી ન અને બીકાાનેર થી જેસલ મેરુદી નો બનાવ્યો છે પાછો
સમજતા ર પૂરવા ભાઈ એ લોકોને કેવું ખબર જે આ બાજુ નો ભાગેને જેમ કે આબુ રોડ સ્વરૂપગંજ ઉદયપુર અ જયપુર જોધપુર પછા કુંબલગઢ ચિત્તોૌડગઢ આ બાજુ એ લોકો તો કરે જ કામકાજ એ લોકો જે આ રણ પ્ર્રદેશ વાળો વિસ્તાર હ ને જે બાડમેર પછી આરા પોખરણ જેસલમેર આ જગ્યા પાણી પોહોચાડો ભાઈ જમીન ઢગલો પડીે લોકો વરસાદના પાણી માં ત્યાં ખેતી ખેતી કરાય અને ત્યાં ખેતી થાય
અરે આમ તમે રણજીતભાઈ જોવા જ સર નો હમણો પ્લાન બનાવ્યો હતો કે કયું હતું મિશન ગંગા કા હતું મિશન બ્રહ્મપુત્ર હતું તમે જોયું હોય તો આખે પાઈપ ન લઈન જે જયપુર થી જે પેલી આપણેે જે નદી જવાની હતી આપણાં હમણા ઇન્ડસ વેલી આપણે પાકિસ્તાન જોડે કેન્સલ કરી તો એનું બધું પાણીનું પ્લાન આખો બનાવી્યો છે કે એ પાણી ન પ્લાન હરિયાણા થઈને પંજાબ થઈને રાજસ્થ માં વધારે લાવવામાં આવે કે એના કારણે રાજસ્થાનની પબ્િક ને વધારે પેલું થાય
અઠવાડિયા પહેલા જ ભાઈ ન્યૂઝ મળ્યા હ એમોય થયું હે કે હરિયાણા અને રાજસ્થાન સરકાર વચ્ચે એમય થયું હ કે હરિયાણાનું જે આ પાણી હે ઇડસવાળું પાણી હરિયાણાની જે બી કેનાલોમાં આવશે કથી કેનાલો લઈને પણ મેન વસ્તુ કેનાલ લઈને જયપુર માં તો પાણી હોય છે જ ભાઈ ગંગાનગર રાજસ્થાન હું ગંગાનગર આપણા ગુજરાતનુંું જેવું આણંદ હે ને એકદમ ઘરિયાળી જગ્યા એવું હોય મેન વસ્તુ
આમ તમે જોવા જ આમ તમે જોવા જ તો એના આવતા તણ કે આપડણે નર્મદા નદીનું પાણી ગુજરાત ન જે કચ્છ સુધી પાહંચતા પણ લગભગ આઠ એક વરષ જો ટાઈમ લાગ્યો પણ પાટણ સુધી આવવામાં પણ એમને ચાર પાંચ વર્ષ લાગી ગ છે
પણ હું તને હું એજ કહ ગુ ભાઈ કે કરવું જે ને જેને કરવું હોય ને એના માટે આપણે ભાઈ નરેન્દ્ર મોદી ને કરવું હતું તો એને નર્મદા ડેમ વધ્યો હવે એ લોકો રાજસ્થાન જોડે સૌથી બીધા પોણે જ રાજસ્થાન જોડાય હૌથી વધધાર પહાડી વિસ્તાર અયા ના જોડે હૌથી વધધારે વરસાદી મનામો પડે
હ આમ તમે જોવા જ તો જયપુર થી લઈને કોટા પછી ઉદયપુર આબુ પછી સિહોર એ બધા જોવા જો ને તો એમના જોડે પાણી ભરપૂર છે એમ
હા એની બાજુ તો બધી રીતે પણ તમારા ભાઈ તમારા ભાગમાં તમને ભ જેસલમેર બાડમેર રાજસ્થાન હદમાંો આવ્યું હોય તો તમારા ભાઈ સરકાર તરીકે ફરજ એક ભાઈ એ લોકોની વસ્તી બાજુ વિચારો ભાઈ જેસલમેરમાં પર્યટન સ્થળ હે ભાઈ બાકી બીજું કોઈ હે નહી એક કિલો પથ્થર મળે પલો જોધપુરી પથ્થર કેવાય ખબર હ ને એ એ જેટલી જોધપુર ન નહિ એ તમારે પોખરણની અને રણુજા જે રણુજા કેવાય ને તથી લઈ અને તમે જેસલમેર થી આ બાજુ ગો ચાલીસ સાઈઠ સિત્તેર કિલોમીટરના અરાઉન્ડ બો એવો પથ્થર ત્યાં જ મળલે
હા આમ તો તમે જોવા જ આપણે છેલ્લે પોખરણમાં તમે ધ્યાનઆલવ્યું હતું કે પોખરણ માં આપણે ન્યુક્લિયર બોમ્નું ટેસ્ટ તો તમને યાદ છે ત્યારે બહુ જ ભીળ રામાયણ થઈ એમ પોણીની એ વાણીની કે કેવી રીતના બધું કરવું ને એમ નથી એમ ત્યાં હ જો સમજી લો કે ત્યાં જમીન ન મેઈન સરકાર નો નિયમ જ આ કે ત્યાં આવું કરવું છે એમ કોઈક એક્સપેરમેન્ટ કરવા હોય કોઈ ન્યુક્લિયર ન કરવું હોય ત્યાં સુધી પાણીહોચડીએ તો ત્યાંની વસ્તુ જે બનાયલી હોય સિસ્ટમ તો જ બગડી જાય ને
પણ તમે એ એરિયા તમે ચાલો વધારે મ હું તો ચાલીસ કિલોમીટરના એરિયા ના તમે તો એના કારણે તમારે આ બાજુ બાડમેય રહે આ બાજુ જેસલમેયર રહે જસ મેનુ રહણા